ઓ જય શ્રી કૃષ્ણ ભાઈ કેમ છો.
હલો જય શ્રી કૃષ્ણ મજા માં છીએ તમે કેમ છો બધા તમારા ઘરે મજામાં છે ને
હા અમારી ઘરેા મજામાં છે બધા શું કેવ અત્યારે વાતાવરણ તો બદલાતું જ જેવું રહી છે તો તમારે ઘરે બધા સારા છે ને બધાની તબિયત ત્યા યોગ્ય રીતે ચાલી રહી છે ને
હા મારા ઘરે બધા સારા જ છે કારણ કે વાતાવરણ તો આવું બદલાતું રહેવાનું જ છે કારણ કે આ ગ્લોબલ વોર્મિંગ જે ઘણી બધી દુર્ઘટનાના કારણે આપણું વાતાવરણ ખૂબ દૂષિત અને ખૂબ પેલું થઈ ગયેલું છે જેના કારણે આપણે આરોગ્ય માટે ખુબ સાવચેતી રાખવી જરૂરી છે મારા ઘરના તો ખૂબ આરોગ્યમાં એટલે કે પોતાની સારવાર માટે પોતે જ ખૂબ રાખે છે અને કાળજી રાખે છે આગળથી જ કે કોઈ એને કો મોટો રોગ ના થાય કે કોઈ પણ વાયરલ ઇન્ફેક્શન ના થાય. તેના કારણે એ લોકો ઘણી ડોક્ટરની મુલાકાત ઘણી વાર લ્યા જ કરે છે અને અગાઉથી જ એ લોકો રાખે છે જેથી કરીને અમારા ઘરમાં બહુ ઘણા લોકો ઓછા મારા પડે છે, અને પોતાની ખૂબ એવી સારી એવી કાળજી રાખે છે તમારા ઘરે કેવું છે, તમારા ઘરે બધા સાર છે ને
હા અમારી ઘરે પણ બધા સારા છે પણ અત્યારના જે અત્યારે જે ઠંડી એ પણ લાગે છે અને ગરમી પણ બહુ લાગે છે દિવસના પછી ઠંડા ઠંડા પવન આવે છે એના કારણે અમારી ઘરે થોડાક શરદી ખાંસી જેવા નાના નાના રોગો જેવા આ થવાના ચાન્સ વધારે છે એનાના બાળકોને છે એટલે જેથી કરીને અમારે તો કાળજી રાખવા પડે અમારે ઘરના તો કાળજી રાખે છે પરંતુ આ થવું શક્ય છે કારણ કે અત્યારે વાતાવરણ એટલું બધું બગડી રહ્યું છે કે ગમે તે સમયે ઠંડી લાગે અને ગમે તે સમયે ગરમીનો અનુભવ થવાય જેના કારણે વાતાવરણ બહુ પલટો જોવા મળે છે એટલે આમાં તો બહુ કાળજી રાખવી જોઈએ આપણે કારણ કે જો એમાં બીમાર પડી જાય તો આપણને દવાખાના ની મુલાકાત લઈવી પડે ને પછી મોટો ખર્ચો થ જાય બરાબર ને ભાઈ
હા બરાબર છે તમે જે કીધું એ વાત બરાબર છે કે કારણ કે પોતાની કાળજી રાખવી ખૂબ જરૂરી છે. કાર કે આરોગ્ય એ આપડણે સારું રાખીએ તો આપણું શરીર તંદુરસ્ત અને ખુબ સારું રહે, તેથી કરીને આપણું આખો દિવસમાં તાજગી રહે પોતાના શરીર માંને આપણે કઈ ઠકાનો અનુભવ કરી શકતા નથી અને આપણે ખૂબ સારી રીતે બધી કોઈ પણ કામ કરવાનું હોય તો આપણે સારી રીતે કરી શકીએ અને એવા બધા આપણા બધા ઘણા બધા રોગો છે જેના કારણે ઘણા બધા લોકો બીમાર પણ પડે છે અમારા ગામમાં તો પોતાની કાળજી એટલે કે બધા જ ઘરે સારી રીતે રાખે છે અને ખૂબ અગાઉથી જ નક્કી કરે છે કે એમને આવો કઈ મોટો રોગ ન થાય અને એમના પરિવાર ખૂબ શાંતિથી જીવે અને પોતાનું જીવન ધોરણ ખૂબ સારું સુધારે
હા બરાબર છે જો આપણે સેહત સારી રાખીએ હોય તો મારે તો એવું માનવું છે કે આપણે આપો ખોરાક આપણે યોગ્ય રીતે ખાવો જોઈએ યોગ્ય આહાર ગુણવત્તાનો વિટામીન વાળો ખોરાક ખાવો જોઈએ જેથી કરીને આ લોકોને બહુ તકલીફ નહી પડે જો આવું કરીએ તો સામાન્ય બીમારી થી આપણે દૂર રહી શકીએ છે બરાબર ને
હા બરાબર તમારા ઘરે કેવા છે બધા આરોગ્ય તમારા ઘરે તમારા ગામમાં બધા માને છે કે આરોગ્યમ તમારા ઘર બાજુ આરોગ્ય જેવી સુવિધા છે કે પછી ક્લિનિક કે બધી ઘણી બધી નાની સુવિધાઓ બધી.
હા એ અમારે ઘરે તો અમારા ઘરમાં અને ગામ બાજુ ક્લિનિક છે જે સરકારી ક્લિનિક પણ છે અને થોડા ઘણા ખાનગી ક્લિનિકો પણ છે જેથી કરીને જ્યાં કોઈ બીમારી આવે તો અમે ત્યાં જઈ શકીએ અને યોગ્ય સારવાર પણ લઈ શકીએ અને તે સાતે દિવસ ચોવીસ કલાક તે સારવારના કેન્દ્રો ખુલ્લા જ ચાલુ જ હોય છે જેથી કરીને જ્યારે પણ અડચણ અનુભવાય અને તકલીફ આવે તો તે સમયે અમે ત્યાં સારવાર માટે જઈ શકીએ છેએ અને ત્યાં ખુબ જ સસ્તી અને સારી સગવડો પણ આપે અમને તો જેથી કરીને અમે એ લાભ લઈ શકીએ છે તમારા ગામમાં પણ આવી સારવારની સુવિધાઓ હશે ને
હા અમારા ગામમાં તો એ ઘણી બધી નજીક જ છે કારણ કે અમારા અમારા ગામથી શહેર બહુ દૂર છે જેના કારણે એટલે જેના કારણે લોકોને જોવાનું ખુબ મુશ્કેલ પડે છે કારણ કે અમુક લોકો તો જઈ શકે છે પરંતુ ગરીબ વર્ગના જે હોય તેમના પાસે ના બાઈક હોય કાર હોય તો એ લોકો ઘણો મુશ્કેલી અનુભવ છે કારણ કે એ લોકોને કઈ પણ એવી દુર્ઘટના થઈ અને અકસ્માત થય હોય તો ત્યાં જલ્દી જવા માટે એ લોકોના પાસે કોઈ હોય નહીં એ લોકો એ લોકોનું મૃત્યુ પણ થઈ છે કારણ કે અકસ્માત ખૂબ પહેલી વસ્તુ છે જેના કારણે આપણા ગામમાં તો આવી નાની ક્લિનિકો કે સારવાર હોવી જરૂરી જ છે અને સરકાર પણ આપણા ગામમાં એવા નાના નાના ક્લિનિકો કે પછી એ બધી દવાખાની બધી સુવિધાઓ પાડવી જોઈએ જેના કારણે ગામના લોકો ખૂબ સ્વસ્થ અને તંદડુસ્ત રહે અને આવી બધી પરિસ્થિતિઓનો સામનો કરી શકે
હા સાચી વાત છે જો નાના નાના શહેરો અને ગામડાઓમાં તો અમુક વિસ્તારોમાં દવા હોસ્પિટલો હોવા જ જોઈએ છે જેથી કરીને કોઈ વ્યક્તિ બીમાર પડે તો જલ્દી થી સારવાર થઈ જાય અને જો આવી સારવાર મળી રહી તો તે જલ્દીથી તે તે દવાનો ઉપયોગ કરી શકે અને તે જલ્દી સારા થઈ જાય પરંતુ ઘણી વાર શું છે અમુક વિસ્તારમાં તો આવી સુવિધાઓ જ હોતી નથી જેના કારણે આ મૂઝવણો અનુભવાય છે અને તકલીફો થાય છે જેથી કરીને તે વર્ગને ખૂબ જ બીમાર પડી શકે છે અને તેને તે તંદુરસ્તી માટે તે દવાઓને એવું મળી રહેતું નથી જેથી કરીને અમુક વિસ્તારમાં તો આ ખુબ જ એવો ભયજનક રોગોને એવા થાય છે બરાબર ને
હા બરાબર છે એટલે અમુક અકસ્માત જેવી પરિસ્થિતિને આપણે હોસ્પિટલો જવું જ પડે છે પણ ઘણા બધા નાના રોગો છે રોગો એમ કે જેવી બીમારીઓ છે જેમ કે ઉ સદી છે, ઉધરસ છે, ટાવ છે. છે એમની ઘરેલ ઘરેલી લઇલાજ પણ હોય થઈ શકે. અમારા ઘરે એ બધી નાની નાની બીમારી થાય તોછી અમારા ઘરે બધા ઘણા બધ આયુર્વેદિક જેવી દવાઓ પણ રાખવામાં આવે છે જેના કારણે આપણે તરટ જ એ લઈ લઈએ તો આપણે ખુબ સારું અને જલ્દી આપણને સારવાર થઈ જાય છે તો અમારા ઘરે આવા ઘરે લવાજ કરે છે કે નહી કરે છે શરદીઓ ખસીઓ માટે?
હા અમારી ઘરે તો કરે છે આમ તો અમારા જે મમ્મી પપ્પા અને દાદા દાદી ને એ લોકો છે એવો એ ઘરેલુ ઉપચાર કરે છે જેના કારણે આપણેે જલ્દી સારા થઇ જાય અને જો ઘરેલુ ઉપચારમાં આપડે સારા થઇ જાય તો આપણેે આ દવાઓનો ઉપયોગ ન કરવો પડે અને આપણે ઘર ન લથી સર થઈ જાય અને આપણા પૈસા પણ બચી શકીએ અને આપણી જે આ મુસાફરી હોય દવાખાનાની એ પણ આપણે ટાળી શકીએ અને ત્યાં જઈને આપણે રિપોર્ટ ને એવું કરાવીએ એની જગ્યાએ એ પણ આ પૈસા બચી શકે છે જેના કારણે આપણે ઘરની આ ઘરની દવાનો ઉપયોગ કરીએ ઘ ઘરેલું ઉપચાર કરીએ તો ખૂબ ફાયદો થાય અમારે ઘરે તો આવું બધું કરે છે જેના કારણે તંદુરસ્તીમાં સારો બહુ થાય છે તમારા ઘરે તો તમે તો ઉપચાર કરો જ છો પણ અમુક લોકો તો આ ઘરે ઉપચારમાં નહી માને બરાબર ને
હા અમુક લોકો તો આજ કે ડોક્ટરોની સલાહ લે છે અને એ લોકોની જ વાત માને છે કારણ કે ડોક્ટરની સલાહ લે પણ ખુબ જરૂરી છે પરંતુ આપણા ઘરના લોકો બધા પેલા બધા દાદા દાદીઓ એ લોકો અગાઉથી જેવા બધી ઈલાજોનો લ કરે છે ને એ લોકોને પણ ઘણો બધો એટલે કે એનો પણ ફાયદો થયો છે. અમુક લોકો ના ઘરે તો હોસ્પિટલો એટલે હોસ્પિટલમાં જાય છેને પોતાનું ચેકઅપ કરે અને જે પણ ડોક્ટર જે સલાહ તે પ્રમાણે પોતાના જીવનકાળ દરમિયાન અંદર અને એની બધી દવાઓ આપે છે અને તેનો જ ઉપયોગ કરી શકે છે જેથી કરીને ડોક્ટરની સલાહ લઈ આપણે પણ ખુબ જરૂરી છે ને.
હા ડોક્ટરની સલાહ તો લેવી જોઈએ જો ડોક્ટરની સલાહ ડોક્ટર આપણને યોગ્ય સલાહ આપે છે આપણે ડોક્ટરની મુલાકાત લઈએ તો મેં તો એવું માનું છું કે ભ આપણને સાચી દોરવણી આપે શિખામણ આપે અને આપણાને જે કોઈ બીમારી હોય તેને થી આપણને જે તકલીફ આવે તેના સામે આપણે કેવી રીતે ઈલાજ કરવો તેની શું પગલાં આગામી પગલાં લેવા અને આપણે આપણા શરીરની કાળજી કેવી રીતે રાખી અને તે બીમા બીમારી પ્રત્યે આપણે તેને સામનો કેવી રીતે કરી શકીએ આપને ડૉક્ટર યોગ્ય સારવાર અને સમજણ આપે છે બરાબર ને અને મારા ઘરે તો હું તો એ બી માનું છું કે જો આપણે એક બે દિવસમાં ઘરેલુ ઉપચાર રાખીને જો આપણે સારા ના થયા તો પછી મેં તો મારા ઘરના કહું છું કે આપણે દવાખાના ની મુલાકાત લેવી જોઈએ હું તો એવી સલાહ આપું છું બરાબર ને.
હા એ તો જરૂરી જ છે કારણ કે ઘરેલુ ઉપચાર થી જો આપણને કોઈ એટલે કે નાની નાની બીમારી કે શરદી તાવ કે સારી ન થાય વહેલી ટકે તો આપણે ડોક્ટર પાસે જવું તો પડે જ છે કારણ કે એ બીમારી પછી આપણને લાંબા ગાળે પણ થઈ જાય છે કારણ શરદી એ ખૂબ વાયરલ ઇન્ફેક્શન જેવી છે જેથી કરીને આપણા ઘરના બધા જ બધા જ સદસ્યોને તરત જ લાગી જાય છે જેથી કરીને એ એવા વાયરલ ઇન્ફેક્શન જેવા રોગોથી આપણે બચવું ખૂબ જરૂરી છે અને ઉધરસ છે, તેના કારણે પણ આપણે ખાસિ તો આપણા ઘણા બધા અંડાના આપણા બધા કીટાણુ કે પછી એવા અંડાના ઇન્ફેક્શન જે હોય બીજાને પણ લાગી જાય છે, અને તે પછી બધા જ આપણા પરિવારના બધા લોકોને બીમાર પડે છે.
હા એતો બરાબર છે, અને આવી રીતે કાળજી રાખવાથી આપણેે છે, ને આપણા વાતાવરણને આપણે સ્વસ્થ રાખવું જોઈએ અને આપણે આપણા આજુબાજુના વાતાવરણને ચોખ્ખું રાખવું જોઈએ આરોગ્યને સારી રીતે રાખવું જોઈએ જેથી કરીને કોઈ બીમાર નહી પડે કાજી રાખવી જોઈએ અને યોગ્ય ખોરાક લેવો જોઈએ જેથી કરીને હું એવું માનું છું કે આપણે યોગ્ય આહાર લઈને પૂરતું બહારનું ઓછું ખાવાનું ટાળવું જોઈએ જેથી કરીને આપણું શરીર સારું રહે અને આપણે બીમારીથી આધૂર રહી શકીએ છે.
હા તમે જે કીધું કે આરોગ્ય આપણી પહેલી એ મહત્વની પેલું સુવિધા છે કારણ કે એ આરોગ્ય તો આપણા ગામમાં હોવી ખૂબ જરૂરી છે કારણ કે આરોગ્ય હોય તો જ બધા ગામના લોકો સારા અને સ્વસ્થ રહે અને પોતાનું જીવન દર ખૂબ સારું એવું સુધારે .
હા જેથી કરીને આવી સુવિધાઓનું ધ્યાન રાખીને આપણે યોગ્ય આપણે જાળવણી વાતાવરણની જાળવણીમાં આપણે ધ્યાન રાખવું જોઈએ બરાબર ને અને આપણે આ બધી બાબત નું ધ્યાન રાખવું જોઈએ એવી આશા સાથે તમે પણ આ બધી બાબતે નું ધ્યાન રાખજો અને આરોગ્યની જાળ રાખજો.
હા સારું.